હ હલો અવાજ આવે છે.
હા હા આવે છે આવે છે કેમ છો મજામાં.
હા બસ મજામાં તું કેમ છું.
હો પણ મજામાં. આજે મને એક વિચાર આવ્યો કે આપણા ભારતની. અ સંસ્કૃતિ. અ કેવી અલગ જ છે નહી બધા દેશો કરતા.
હા.
જયારે પણ આપણે આપણા દેશની વિશે વિચારીએ ને. તો ત્યારે સૌથી પહેલા તેની વિવિધતા યાદ આવે. અલગ અલગ ભાષાઓ ધર્મો વસ્ત્રો. ભોજન તહેવાર અને પરંપરા. આ અલગ અલગ હોવા છતાં આખો દેશ એકતાના સૂત્રમાં બંધાયેલો છે. આજ તો ભારતની સૌથી મોટી ખાસિયત છે. અને મને લાગે છે કે ભારતીય સંસ્કૃતિ એ માત્ર પરંપરાઓનું નામ નથી. પણ જીવન જીવવાનું એકું. એક સુંદર રીત છે તમને શું લાગે છે આના વિશે.
હા તારી વાત તો સાચી છે. હું પણ તારી વાતથી સહેમત છું. કારમ કે ભારતની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે. અને આજે પણ તેનું મહત્ત્વ જળવાયેલું છે આપણા દેશમાં દરેક રાજ્ય. જેની પોતાની. આગવી ઓળખ છે ગુજરાત ગુજરાતના ગરબા. પંજાબના ભાંગડા. રાજસ્થાની લોકકળા દક્ષિણ ભારતનાં મંદિરો. અને ઉત્તર ભારતના તહેવારો દરેકમાં ભારતીય સંસ્. પ્રકૃતિની સુંદર ઝલક જોવા મળે છે અને વિવિધ. હોવા છતાં આપણે સૌ ભારતીય તરીકે એક. એક છીએ એ ખૂબ ગર્વની વાત છે.
હા મને ભારતીય સંસ્કૃતિની સૌથી સુંદર વાત એ લાગે છે કે અહિયાં છે ને વડીલો અ વડીલો ન ખુબ આદર કરવામાં આવે છે ઘરમાં માતા પિતા દાદા દાદી અને અન્ય વડીલોને માન સન્માન આપ વાની પરંપરા છે. નાનપણથી જ બાળકોને કૃપા કરીને આ આભારને માફ કરજો. જેવા સારા સારા સંસ્કાર શીખવવામાં આવે છે. અને આ સંસ્કારો જ જીવનભરનું. અ જીવનભર આખું માર્ગદર્શન કરે છે.
હા સાચી વાત છે. અને આપણા તહેવારો પણ સંસ્કૃતિનોો મહત્વનોો ભાગ છે. દિવાળી હોળી નવરાત્રિ રક્ષાબંધન ઉત્તરાયણ. જન્માષ્ટમી અને બધા ઘણા. તહેવારો છે લોકો સાથે મળીને ઉજવવા. ઉજવીએ છે તહેવારો માત્ર આણંદ માટે નહી. પરંતુ પ્રેમ એકતા અને ભાઈ ચારાઓનો પણ સંદેશ આપે છે. આ પ્રસંગે પરિવારના બધા સભ્યો એક સાથે આવે અને સંબંધો વજુ વધુ મજબૂત બને છે.
હ અને આપણા દેશની ભાષાઓ પણ ખુબ જ સમૃદ્ધ છે. ભારતમાં ઘણી ભાષાઓ બોલાય છે દરેક ભાષાનું પોતાનું એક અલગ અલગ સાહિત્ય લોકગીતો અને ઇતિહાસ છે. મને ગુજરાતી ભાષા પર તો ખુબ જ ગર્વ છે. માતૃભાષા સાથે અન્ય ભાષાઓ શીખવી એ પણ એક સારી વાત છે. પરંતુ પોતાની ભાષા અને સંસ્કૃતિ નું સન્માન કરવું. એ ખૂબ જ જરૂરી છે.
હા સાચી વાત છે અને ભારતીય ભોજનની વાત કરે તો. સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. દરેક રાજ્યની પોતાની ઘાસ વાનગીઓ હોય છે. ગુજરાતના ઢોકળા અને થેપલા પંજાબનું સરસોનું શાક અને મ. કઈની રોટલી દક્ષિણ ભારતના ઈડલી ઢોસા. રાજસ્થની દાલબાટી. અને બંગાળીની મીઠાઈઓ દરેક વાનગીઓમાં સ્થાનિક પરંપરાની ઝલક જોવા મળે છે.
હા મને ભારતીય પરંપરા પરગ અ પરંપરાગત જે વસ્ત્રો છે ને એ ખુબ જ ગમે છે. મહિલાઓની સાડી ચણીય ચોળી અને. પુરુષો અ પુરુષોના કુર્તા પાયજામા કે ધોતી આ બધું છે ને આપણી સંસ્કૃતિની એક ઓળખ છે. આજકાલ લોકો આધુનિક કપડાં પણ પહેરે છે. પરંતુ તહેવારોમાં પરંપરાગત વસ્ત્રો પહેરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે.
હા સાચી વાત છે. અને ભરતની સંસ્કૃતિમાં યોગા આયુર્વેદ અને. ધ્યાનનું પણ વિશેષ મહત્વ છે. આજે સમગ્ર વિશ્વ યોગાન ડે. અપનાવી રહ્યું છે આ આપણા દેશની એક મોટી ભેટ છે. યોગા માટે શરીરે જ નહીં. પરંતુ સ્વાસ્થ્યને. પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ કરે છે. અને ભારતની સંસ કૃતિ આપણને સહનશીલતા પ્રેમ દયા અને સમાન શીખવે છે. જુદા જુદા ધર્મ અને પરંપરાના લોકો એકબીજાના તહેવારમાં ભાગ લે છે. આ એકતા અને ભાઈચારા ની ભાવના ભારત ને ખાસ બનાવે છે.
હા એ તો સાચી જ વાત કીધી. અને આજના યુવાનોની પણ જવાબદારી છે. કે તેઓ પોતાની સંસ્કૃતિને ભૂલે નહીં. અને નવી ટેકનોલોજીને આધુનિક જીવનશૈલી અપનાવવાની સારી વાત છે. પણ સાથે સાથે પોતાના સંસ્કાર અને પરંપરાઓ જાળવી એ પણ એટલી જ જરૂરી છે અને મને લાગે છે. કે બાળકોને નાનપણથી જ ભારતીય ઇતિહાસ મહાન વ્યક્તિઓ અને લોકકથાઓ અને અ સંસ સંકૃતિ વિશે શીખવવું જોઈએ જેથી તેઓ પોતાના દેશ પર ગર્વ અનુભવે અને સારા મૂલ્યો સાથે આગળ વધે. જોકે આપણે નાના હતા ત્યારે અ સામાજિક વિજ્ઞાનના વિષયમાં ભારતીય સંસ્કૃતિ આ એ આખું આવતું જ હતું. અને આપણે ભણી ગયેલા છે એટલે એક એવી સારી બાબત છે.
હા સાચી વાત છે. અને ભારતને તો વિવિધતામાં એકતા નો દેશ કહેવામાં આવે છે. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ. અને અન્ય ઘણા ધર્મ ના લોકો પ્રેમથી રહે છે અને દરેક ધર્મના પોતાના તહેવારો અને પરંપરાઓ છે. પરંતુ આપણે એકબીજાના તહેવારોમાં પણ આનંદથી ભાગ લઈએ છીએ આ ભાઈચારો અને પરસ્પર સન્માન ભારતીય સંસ્કૃતિની સ સ થી મોટી ઓળખ છે.